હલો.
હા, અવાજ આવે છે.
ના.
ઓકેયો ટોપિક.
ટોપિક તમે બોલો
બે હાજાર પચીસ માં દુનિયા કેવી હશે.
બે હાજાર પચીસ માં કેવી હશે. બે હાજાર પચીસ જતો રહ્યું.
અને બે હાજાર પચાસ સોરી, સોરી.
જો પેહલાં તો બધું કામ મોસ્ટઓફ એ આઈ થી ચાલુ થઈ ગયું ચ હું કેવાય. એ આઈ થી ચાલતું હશે. હવે જાપાનવાળા દેશમાં તો આપણે ઈન્ડિયા કરતાં વધારે જ હશે એમ કે એડવાન્સ. પછી કદાચ રોડ બોડ હારા હશે. પછી બધા સ્ટુડન્ટ મા બાપથી હું કેવાય બાળકો બઉ મા બાપ હાથે એટલે બધું પ્રેમ લગાવ નઈ હોય બધાં ફોનમાં પેલાં કેવાં આપડે પેલું એક સીનઅપ શે કે કંઈક કાર્ટૂન આવે છે એવું ખબર નઈ. ખબર નઈ હું નામ છે એ કાર્ટૂનનું. તેવા કાર્ટૂન જેવા થઈ જઈશું આપડે. કે ખાલી ફોનમાં વધારે ધ્યાન રહેશે. જે લોકો જે હું કેવાય? તારા જેવા રહેવાના છે તો રેવાના જ છે પણ મોસ્ટઓફ તો એવું જ થઈ જશે મને એવું લાગે. પછી બહુ ઝાડળ ઝાડ નહીં રે, પ્રાણીઓ હોય એટલે આ બધાં નહી રે બધા વિલુપ્ત થઈ જશે મને એવું લાગે છે. પછી આવું કેવું કે હમણાં આપડે ચાલે જ છે કે ઋતુઓ કમપ્લેટ સંતુલિત નહીં રેહતી. તો આવું એ ટાઈમ વધારે થઈ જશે, ગ્લોબલ વોર્મિંગની અસર વધી જશે. પછી રૂ બારેમાં ક ટાઈમ નો વરસાદ ને ક ટાઈમની સિઝન આવશે બધી એમ પછી બધામાં કેમિકલ જોવા મળશે આપણને કે આપડે જે પોસ્ટિક આહાર જોવે ના પ્રોસ્ટિક આહાર કઈ શું કેવાઈ કેમિકલ ફ્રી ખાવાનું તો એ ટાઈમે મળે જ નહી આપણને બો મળી જશે એ બોલો બીજું તમે તો
બરાબર છે. મને તો બધું વિરુદ્ધ દેખાય આવે છે. કે બે હજાર પચાસ સુધીમાં દેશની ગ્રોથ બહુ સારી થઈ ગઈ છે. ટોપ નો જ છે. હા એ આઈ રોબોટ ટેકનોલોજી ઘણું બધું વિકસિત થઈ ગયું છે અને સામે ઝાડ એટલા બધા સામે ટેકનોલોજી છે એટલે વૃક્ષો નું વાવણી પણ એટલી બધી વધારે કરવા મળશે ટેકનોલોજી થ્રુ વાતાવરણ નેટવક મેન્ટેન કરવા મળશે.
નહી હોય એવુ
તો કઈ નહી કેમ કે એની વગર તો ચલે એમ જ નથી અને જાડવાની વધારે ગ્રો કરશે ધીમે ધીમે કેમ ટેકનોલોજી નો યુઝ આ રીતે કરી નો કરે તો નુકસાન બધા ને ભોગવવી પડે અને એવું કોઈ થાય જ નહી
હમણાં બધા વાવે છે ઝાડ તે એ ટાઈમે વાવા ના
હા અત્યારે વાવે જ છે.
કોણ વાવે છે?
કેટલા એ વાવે છે કે કેટલા સદ્દભાવના વ્રુર્ધાસમ્ કરીને છે. દર વર્ષે કેટલા લાખો ઝાડ વાવે છે.
છે પણ હવે તો એ જોઈ તમે જોઈ લેજો. જીવતા હો ને તમે જોજો ને પછી મને યાદ કરજો કે ના કોઈ હતું તે કેતુતુ તે એવું.
તો બે હજાર પચાસ સુધીમાં એને હું મને પણ લાગે છે કે બધું સુધારવા થશે બગાડવાની જગ્યાએ
બરાબર છે, તો જોઈશે શું આપડે વળી જીવીય જ છે.
હા જીવ શું તો કેશું માત્ર વીસ વર્ષ જ છે.
માત્ર વીસ વર્ષમાં એ બધું બહુ થઈ જાય કોરોના જેવું કશું જોવા મળી જાય આપણને શું ખબર ભવિષ્ય કોઈ જોયું
હા એ પણ છે.
જીવવા મારા પેલા તો એ તો કહ કે આપણેે બંને જીવીશ તો જોઈશું ને
એ તો પોઈન્ટ મેન પોઈન્ટ છે.
તો
પછી ટોપિક છે માણસે મંગળ ગ્રહ પર રહેવું જોઈએ?
તમે કો
મેં પ્રશ્ન પૂછ્યો એને
વાત અમારે કેવું માં નહી ખબર માં નહીં ખબર માં નહ કેવું
કાઈક કાઈક તો ખબર છે ને થોડું ઘણુ
પણ પેલા પૃથ્વી જખી નહી ફરીતા પણ મંગલ ગ્રહ પણ કેવી રીતે જવાના
ના ના ઘણા બધા લેવા ચંદ્ર ઉપરને બધા પ્લોટ લઈને નથી રાખી એ રીતે મંગલ ગ્રહ ઉપર કોઈ એકદાજ રવાનો વિચાર હોય
હા મેં તો ચંદ્રપુર મારા ઓલરેડી છે ફ્લેટ પછી મંગળ પર હું કઈ જવાની જરૂર ચંદ્ર એટલો હાલ ફ્લેટ હોય મેં બનાવી દીધું ખબર છે.
ફ્લેટ પણ બનાવી નાખ્યું છે કેટલા માડ નો છે
હા સોલ
સોડ સિક્સટીન?
હા
બરાબર છે ઓલો આપડે અહંયા ખબર મેળામાં જઈને ઓલે દસ રૂપિયા ની ગાડી આવે એ રીતે છોડ બિલ્ડિંગ પણ વેચાઈ દેવાય
તમે બોલો મંગલ ગ્રહ વિશે
નક્કી ન કેવાય કદાચ તો આ ધરતી ઉપર ઓલા એમ જગ્યા જે વધારે હે જ્યાં જવાન જરૂરિયાત છે છે ને ન્યાજને ફરીથી બધું લઈ જાય નવું ક્રિએટ કરે કેમ કે આથી તો બધી વસ્તુ ત્યાં લઈ જવાય એવી શક્યતા છે નેયાં જ ઈને બધું ફરીથી
નાલિ એમ ક્વેશન કરું કે તમને કેવું લાગે ચંદ્ર પર જીવન શક્ય છે
હ ગયો એટલે ખબર નથી પણ કદાચ તો હોય છે
કેમ હશે ને કેમ નહી હોય
એટલે ઓક્સિજન ને ગુરુત્કર્ષણ બળ ને પાણી ની બધું હોય તો હોય શકે એ પણ છેતુ ગ્રહ અને અર્થ છે કેવું કેવાય આપડે કેમ પૃથ્વી જે રીતે જ છે ને એમ
કોરો છે એમ
ગોળો હોય છે પણ કઈ કામ નો ગોળો હોય એ પોતપોતાધ ફેક નું હો છે
બરાબર છે
એવું છે ત્યારે તો કયો ટોપિક
ટોપિક મારે પાહે હમણા ટોપિક નહીં
ટોપિક જ નથી બરાબર છે તો હું કેશલેસ સમ નહી થું
ના ચાલો મેં બોલું જો હસવા માટે પગાર મળતો હોય તો તમે કેટલા પૈસા કમાશો
તો તો હું તો કરોડોપતિ હો
બરાબર છે મે કરોડો પરથી હોત જ
કેમ કે કેમ કેમ કરોડપતિ હોત તમે
કમ કે મેં તો બહુ હસુ કે મને હસવાનું વધારે ગમે એટલે
અમારાં એક ગામ છેં મેન્ટલ હોસ્પિટલ પણ છે બહુ જે કારણ વગર હસ્તા હોય ને એને હોસ્પિટલમાં દાખલ કરી દે છે ઘણા બધા
તે તમે પણ એવું તમે પણ દાખલ થઈ શકો છો કેમ કે તમારી નજીક છે એટલે
એ બરાબર છે પણ હું એ હોસ્પિટલ નો હેડ માસ્ટર છું એટલે મને વાંધો નથી
સોશિયલ મી સોશિયલ મીડિયા વગર લોકો વધુ ખુશ રહે.
હા.. રહે
શું કામ રહે?
કારણ કે જો કોઈ પાસે કોઈ માણસ ના હોય, મીન્સ કે, ફેમિલી એવું કોઈ ના હોય તો કદાચ ના એ રહી હકે મે બી જો ફોનમાં બાકી હું ફોરેનમાં રહેતી હોય ને મારા પેરેનટસ લોકો અહં રેતા હોય તો મે અ સોશિયલ મીડિયા થી પપ્પા લોકો મમ્મી પપ્પા મીન્સ કે બધા જોડે કનેક્ટ થઈ શકું, તો એની ખુશી મને કદાચ મોબાઈલ આપી શકે. પણ જો હું ફેમિલી જોડે રહેતી હોય. પછી મેં એકલો ફોન જ યુઝ કર્યા કરતી હોઈ અને મમ્મી પપ્પાને પેરેન્ટ્સને હુ ટાઈમ ના આપું તો એ લોકો ને પણ હર્ટ થાય ને મને પણ થાય એ મને તો ના થાય પણ એ લોકોને વધારે થાય. એટલે એ બાબતે અમે બધા ખુશ રહી શકીએ. મે બી પછી પણ અમુક ટાઈમે સોશિયલ મીડિયા ની જરૂર પડે. પણ એટલી બધી બહુ ખાસ ના પડે જો ઈન્ફ્લુએન્સર હું હોય, તો મને બો પડે પણ એસ પર મારું કામ કે હું કરું છું.
બરાબર છે. એટલે એવું લાગે સોશિયલ મીડિયા વગર માણસ ખુશ રહી શકે. એટલે ભલે રહી પણ શકે, ના પણ રહી શકે. સોશિયલ મીડિયા માધ્યમથી આપણને એન્ટરટેનમેન્ટ ને બધું જરૂરિયાત પ્રમાણે મળી રહે છે. મનોરંજન બધું
હમ.
પણ અ તમે જેવી એમ જે સોશિયલ જે એક્યુઅલમાં જે લાઈફ છે, એ સોશિયલ લાઈફ બધી ડેડ થતી જાય છે મરતી જાય છે. કે જે નેટવર્ક ને એમ આપણે ઓનલાઈન બનાવીએ એ બરાબર છે. અલગ અલગ વિદેશમાં કે અલગ અલગ રાજ્યમાં, જિલ્લામાં બની જાય બેઠા બેઠા પણ જે આપણે ઓલરેડી જૂના જે રિલેટિવ કે જે આપડા સગા સંબંધી તે હતા. એ સંબંધ પેલા કરતા હવે થોડાક નબળા થઈ ગયા છે, તમે જ્યાં જઈને કદાચ તો ફોનમાં રચ્યા પચ્યા ને ફેમિલીમાં પણ એક સાથે બેઠા તો ફોન માં પડી જ છે. તો, જે બાર ના કનેક્શન છે એ વચ્ચે પણ ઘર ના જે મેન છે એ પછી ધીમે ધીમે તૂટી શકે છે.
એજ.
તો પછી કેવો ને ટોપિક.
જો તમને પ્રાણીઓમાં કયું પ્રાણી વધારે ગમે ને કેમ ગમે?
હમ. અત્યારે તો, જે હાલની કન્ડિશન પ્રમાણે સૌથી વધારે પ્રાણી ગમતા બધા પ્રાણી તો ગમે પણ અત્યારે એક સમય કુતરું પણ વધારે ગમતું, કેમકે એવું કુતરું ગમે પછી અત્યારે ઘોડો વધારે ગમે છે હોર્સ.
હમ.
રાઇડિંગ કરવાના પર્પસ તરીકે અને એ પ્રેમ કરી એ આપને ભાવો સારી રીતે આપે, એ રીતે.
હમ.
તમારું શું કેવું છે?
મને તો, એમ પ્રાણીઓમાં પાલતું હોય તો મને બિલાડી વધારે ગમે. કુતરા મને પેલાથી કુતરા તો ગમે જ છે. તો બધાને જ ગમતા હોય મોસ્ટ ઓફ. અને બીજા એમ જંગલી માં કેવા જઈએ ને પણ અજગર મીન્સ કે સાપ બહું ગમે એટલે સાપને જોવાનું મન બહું ગમે એ નાગ હોય એવું.
બરાબર છે બીજું કઈ?
બીજું તો જે પ્રાણી મેં જોયા ના હોય એવા પ્રાણી અજીબો ગરીબ જોવાના ગમે મને ખબર ના હોય બધા નોર્મલ નોર્મલ તો કેવું સિંહ વાઘ એ બધું ખબર છે. મેં જોયેલાય છે પણ જે એબનોર્મલ હોય કે મે જોયા ના હોય પેલું વાઇટ રીચ આવે ખબર
શું?
વાઈટ રીંછ હોય કે હું હોય?
હા, ઓકે, ઓકે, હા, હા.
ખબર છે શિયાળ નહીં હવે રીંછ રીંછ
તે રીંછ ભાલુ ઓકે.
હા ભાલુ.
હા મેં તો બ્લે આ બ્લેક જોયેલું
બ્લેક તો બધા જોયેલું હોય ને, વ્હાઈટ વ્હાઈટ.
હા એ પણ તમારે એન્ટારક્ટિક આપડા દેશમાં જવું પડે જોવા અને બરફ વારા પ્રદેશ માં તે મલે.
એટલે ખબર છે હવે એન્ટ્રકટિકા તો એટલે મને એવું ખબર છે એટલું નોર્મલ.
ત્યાં મળી જાય જોવા. બા ઘણી જગ્યા એય રમકડા તકે તમારે જોવું હોય તો કે યુટ્યુબમાં વિડીયો જોઈ લેવાયને સોશિયલ મીડિયાના માધ્યમથી.
તે યુટ્યુબમાં જોયેલું હોય, રિયલમાં જોયલું એમાં બહુ ફરક પડે.
તો તમે ત્યાં અડવા તો જવાના નથી ને. બ્લેક હોય બ્લેક ને તમે ક્યાં અડીને જોયું છે કે ના બરાબર છે નથી. પાલતુ પ્રાણી હોય તો બરાબર છે તમે એને આજુબાજુ ફીલ કરી શકો, અડી શકો. રમાડી શકો. ઓર તો તમને રમાડી ને વયું જાય.
પછી પેલું હવ થી આળસું નહી આવતું પાંડા એ કેવો ક્યુટ હોય.
બ્લેક, વાઇટ
કેટલા વિડીયો જોયા છે. એટલું આળસું હોય એ એટ મસ્ત હોય છે હે ને. જોયા છે તમે એના વિડીયો?
વિડીયો ગણા જોયા એ આળસુ અને એની માટે આળસુ માટે મને એક ઓલી જોક્સ જેવું યાદ આવી ગયું. કે એક ભાઈ સુતા હોય અને બીજા ભાઈને પૂછે છે એ કે તમે એ કે અ આપડે આગળની બાજુ ગામવાળા તને નયા જવું હોય તો તે ભાઈ કાઈ બોલા નહી ઈ કે અને એ ભાઈ પગેથી ઈસારો કર ઓલી બાજુ એમ તો ઓલા જે હોન્ડા વાળા ભાઈ ઉભા તા ને એને કીધું આટલી બસ આટલી બધી આળસ છે એમ કે તમે બોલી નથી હકતા. પછી એ જવાબ ભાઈ એ જવાબ આપ્યો કે જો હામ ગયો તળાવમાં ભેંસ બેઠી છે ને એ કે અત્યારે આખો જ દિવસ છે કે તળાવમાં બેહી રહેે. તોય હારી ઘરે જ ને પાણી પીએ અહીંયા પાણી નહી પીએ. એટલી આળસુલી હે. તો હું તો ઈ ભેંસનો દૂધ પીવું છું. તો મને એટલે આળસ ન હોય.
હા હા હા
એટલે બી પાંડા તમે કયો ને એ રીતે એટલા આળસુડા હોય.
હા મેં એક વિડીયો જોતા એમાં હા એ એટલે એમને જે રાખતા હોય ને તે પરિજને એક્ટિંગ કરે. તો પછી એ એટલા એમ દયારુ પણ હોય. તે એને જોઈને પેલા હસે ને પછી એને હક કરે એટલે કેટલુ મસ્ત લાગે.
બરાબર છે. એક પાડી લ્યો ઘરે એક.
હવે એ તો પૉસિબલ નહી. એ કુતરું નહીં લવા દેતું.
ઘરવાળા તમને પાડે બહુ મોટી વાત છે.
ઓહો! બવ વધારે બોલતા હોય એવું નહિ લાગતું.
મને એક ભાઈ મને કીધું કે હ કૂતરો રાખે કે મને રાખે એજ મોટી વાત છે. કૂતરો શું રાખે.
છોકરાઓ હોય જ કૂતરા જેવા એટલે એવું જ ને.